શું ખાય
બસ મજામાં મજામાં હા તો આજનો આપડો ટોપિક ટ્રાફિક ઘણી બી થતી હોય છે તો એના વિશે આપણે થોડીક વાત વાત કરી છે હેલો
હા
તો ટ્રાફિક તો ત વાત કરીએ તો પેલા તો પેલાના સમયમાં કેવું હતું કે એમાં આવી ટ્રાફિકની જે પણ કેટલીક સમસ્યાઓ હતી તે બહુ જ નહીવત હતી અને ખુબ જ ઓછી હોય એવું કહી શકાય કેમકે ત્યારે આટલા બધા વાહનો નતા અને વાહનો જેમ જેમ વિકટ ટેકનોલોજીનો વિકાસ થયો અને જેમ જેમ વાહનો છે એ નવા નવા આવ્યાને જેના માધ્યમથી પછી ટ્રાફિક ના અમુક ક્રાઈટેરિયા પ્રમાણે શરૂઆતમાં જે ટ્રાફિક ના જે નિયમો હોય છે એ પેલા બનાવેલા નતા એટલે પછી બહુ જ વધારે ટ્રાફિકની સમસ્યાઓ થતી હતી એમ એટલે અત્યારે પણ ટ્રાફિકના નિયમો ઘણા બધા છે પણ લોકો પાલન કરતા નથી એટલે ટ્રાફિકની સમસ્યા અત્યારે પણ ચાલુ જ છે એમ એટલે ધીમે-ધીમે મને એવું લાગે છે કે કઈક એવા નિયમો સરકારે લાવવા જોઈએ કડક પગલા લેવા જોઈએ કે જેના માધ્યમ થી લોકો ટ્રાફિકની સમસ્યા નું નિવારણ આવી શકે અને દરેક લોકો છે તે પોતાની વ્યવસ્થા પ્રમાણે અને યોગ્ય રીતે કોઈને અગવડતા ના પડે એટલે દરેક વ્યક્તિ એ એ રીતે કાર્ય કરવું જોઈએ કે જેથી દરેક વ્યક્તિને સરખો ન્યાય મળી શકે તો તેના વિશે શું કેશો તમે
હા આ વાત તો તમે સાચી કીધી કે ટ્રાફિક નું એટલું બધું સમસ્યા અત્યારે બધુ ગઈ છે કે એના વિશે કઈક એવું કરવું જોઈએ કે કોઈને એવું પ્રોબ્લેમ ન થાય તો ટ્રાફિકની જે સમસ્યા છે એ ગંભીર અને વધતી જતી સમસ્યા બની ગઈ છે જેમ કે તમે જોઈ શકો શહેરની વધ તી અ વસ્તી વાહનો અ વધતી સંખ્યા હોય ને જે અ અ ગાડીઓનું છે ઝડપી શહેરી‌ કરણ ના કારણે રસ્તા ઉપર જે ટ્રાફિક અત્યારે વધે છે ને એ બહુ જ અ ખરાબ સમસ્યા આપણા દેશ માટે બની રઈ છે આજે માત્ર મોટા શહેરોમાં જ નથી પરંતુ નાના શહેરોમાં અને ગામ ટ્રાફિકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમસ્યા કારણે છે ને લોકોની કિંમત અ કે સમય નું જે કિંમત હોય ને એને બગાડ અ બગાડતું એવું હોય ને કે સમયનું બગાડ થાય છે એવું થઈ ગયું છે પછી ઈંધ નો ના અ ઉ જે હોય ને કી એક કેટલું વાહન થઈ ગયા છે તો એનું વ્યર્થ ઈંધન પણ એટલું ખરાબ થઈ ગયું છે કે પ્રદુષણ થાય છે અને પછી એટલું ટ્રાફિક નું જે પ્રદુષણ થાય ને એ આપણા વાતાવરણમાં પણ બહુ અસર પાડે છે તો તમે ટ્રાફિકમાં જયારે તમે જતા રહ્યો તો તમને શું શું સમસ્યા ક્યાં જોવા મળે છે એવું કંઇક
હા બિલકુલ તમે જેમ વાત કરી કે ઘણી બધા એવા નિયમો કે ટ્રાફિક થતી હોય છે કે જેના નિકાલ માટે કઈક એવા પગલા પણ આપણે જાતે જ કઈક નક્કી કરવા જોઈએ કેમકે દરેક વસ્તુ સરકાર ક કરશે તો નિયમોનું પાલન તો દરેક વ્યક્તિએ જાતે જ કરવું પડશે એટલે કોઈ પણ વ્યક્તિ તિ હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય તો પણ એને પણ પાલન કરવું પડશે અને બીજો કોઈ પણ અધિકારી હોય તો એને પણ કેટલાક નિયમો છે દરેક વ્યક્તિ માટે સમાન હોય છે એટલે મારે પણ ઘણી વાર એવું થતું હોય છે કેમ કે ક્યારેક એવી પણ ઘણી બધી ઘણી બધી તમારે પણ એવું થયું હશે ને મારી જોડે પણ એવું એક ઘટના બની હતી જેમ કે ક્યારેક એવું બની શકે કે કે કોઈ કામ હોય તો એ ઇમરજન્સી વાળું કામ હોય તો ત્યા એ જ આવી બધી ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે એટલે ક્યારેક ટ્રાફિક સિગ્નલ હોય કે પછી અમુક વાર કોઈક જાતે જાણી જોઈને જ પછી ક્યારેક કોઈ અકસ્માત થયું હોય તો તેના લીધે પણ ટ્રાફિક સર્જાતું હોય છે એમ એટલે બહુ બધી ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જેના માધ્યમ થી ટ્રાફિક બહુ જ વધારે સર્જાતું હોય છે અને એના નિકાલ માટે પણ સરકારે એક ઘણી બધી યોજનાઓ છે કે જેના માધ્યમથી ટ્રાફિક છે તેને ઓછું કરી શકાય છે એટલે એના માધ્યમે જ આ સિગ્નલ જે લાાઈટ આવે છે એ આપણે અત્યારે અ પેલા તો બે ત્રણ વર્ષ પેલા તમે જોશો તો એ લાઈટ હતી પરંતુ એનો કોઈ નિયમ વગેરે કે કોઈ અમલ થતો ન હતો અત્યારે જ બે બે વર્ષમાં જ અત્યારે કોરોના પછીના કાળમાં આ ઘણા બધા સિટીમાં છે ત્યા લાઈટ નો જે ઉપયોગ છે પાછો રાબેતા મુજબ ચાલુ કરી દીધો છે જેના માધ્યમથી અ ઘણું સિત્તેર થી સાઈઠ ટકા જેવું જે ટ્રાફિક છે તે ઘણું બધું મેન્ટેન થતું હોય છે એટલે પણ એક ફાયદાકારક વાત છે અને બીજી વસ્તુમાં વાત કરીએ તો ઘણા બધા અ એવું સરકાર તરફથી પણ એમાં ઘણી બધી ભરતીઓ આવતી હોય છે ટ્રાફિક પોલીસ માં તો એના માધ્યમ થી પણ બઉ વધારે યોગ્ય લાગે છે કેમ કે ક્યારેક જે સિગ્નલ હોય છે આજીવન તો ચાલવાનું નથી ક્યારેક કશે પ્રોબ્લમ આવે એમાં પણ એમ તો મશીન હોય એમાં પણ પ્રોબ્લેમ આવી શકે એટલે. ત્યારે જ કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિ દ્વારા પણ અમુક જગ્યા ઉપર છે જે ટ્રાફિક છે એ ઓછી કરી શકાય છે એના વિશે શું કેહેશો તમે
હા એ વાત તો તમે સાચી કીધી કે અત્યારે એટલું સરકારે જેમકે ટ્રાફિક પોલીસ નો ભરતી પણ કાઢે છે. તો એના એના કારણે પણ આપણને મદદરૂપી થાય છે તો ટ્રાફિક નુ જે સમ ત્યાં છે ને એ સૌથી મોટું કારણ મને લાગે છે કે આ વધતી જાતિ વસ્તી છે જેમ કે વસ્તી વધે છે તો અ તમે વાહનોની સંખ્યા પણ જોઈ શકો કે વધુ છે. ઘણા લોકો એવું હોય કે શહેર અ જાહેર પરિવહન નો અ બદલે પોતાની ખામ અ ખાનગી વાહનો ઉપયોગ કરે છે જેના કારણે રાસ્તા પર અ ભાર વધી જાય છે બીજું કારણ રાસ્તાઓની અપૂર અ અપૂરતી અ વ્યવસ્થા છે. ઘણા શહેરોમાં રસ્તાઓ અ સાંકડા છે અથવા તેમની યોગ્ય જણાવતી નથી એવું કઈક ને પછી કેટલીક જગ્યાઓ એવું હોય ને કે રોડ નું કામ લાંબા સમય સુધી ચાલતું હોવાથી પણ ટ્રાફિક જામ અઅ સર્જયો છે અ પછી એવું હોય કે યાતાયાત જે નિયમો છે એનું પાલન ના આપ આપણે કરીએ ને તો એ એનું પણ એવું મુખ્ય કારણ હોય ને કે ટ્રાફિક માટે આવે છે. ઘણા લોકો શું કરે છે કે અ રેડ સિગ્નલ જયારે દેખાય તો એને પણ ખોટું દિશામાં હ ચલાવી જાય છે રાસ્તા પર ઘેર ગેર ફાયદો એમ ગાડી હોય ને કે અ કોઈ પણ જગ્યા એવું હોય કે પાર્ક કરી દે એવું જોઈએ આપણ કેમ કે ટ્રાફિક નો જે નિયમ છે તમે અ જોઈ શકો કે કઈક અમુક વાર એવું હોય કે ગાડી ઉભા રહેેવા માટે પણ છે. ને કોઈ જગ્યા તમને આપી દે છે પણ તે લોકો શું કરે? કે ત્યાં ગાડી પાર્ક ન કરીને કઈક બીજું એમાં રોડ પર રસ્તા પર ક્યારેક એવું જગ્યા લગાવી દે ને કે પછી બી ત્યાં વાહનો ને પણ પ્રોબ્લેમ થાય છે. એ માટે તમે ક્યારેક એવું પણ હોય. કે વિદ્યાર્થી જયારેક સ્કૂલોમાં પણ રજા પડે. તો એ માટે પણ ક્યારેક ટ્રાફિક આવી જાય કે બહુ બધા સ્ટુડન્ટ છે રાસ્તા પણ એક સાથે નીકળ્યા તો પણ એવું હોય ને કે જામ લાગી જાય અ ટ્રાફિક થઈ જાય એ બધું પણ એવું સમ છે જ્યાં આપણને એવું રાખવું જોઈએ. કે સ્કૂલ ના જે સમય હોય ને એ સમયે થોડુંક કમ ટ્રાફિક રાખ જોઈએ કારણ કે ત્યાં નાના જે બાળક ને એ પણ એ પણ એના પણ ખતરા છે કે, અ જેમ કે તમે જોઈ શકો કે અ કોઈક ગાડી આવે ને એ વધતા સ્પીડમાં હોય ત્યારે અકસ્માત થવાનું પણ કારણ બહુ વધી જાય છે કેમકે છોકરાઓને એટલું ખબર નહી હોય કે ગાડી આવે ત્યારે આપડે સ્લો થઈ જઈએ કે પછી કંઈક એવું થઈ જાય મારી સાથે કે એનું એનું એમને ખબર ના હોય. ત્યારે પણ ટ્રાફિક નું થોડુંક નિયમ પાલન આપણેે કરવું જોઈએ કે થોડુંક અ સ્કૂલમાં રજા પડે છે. કે કઈક એમ હોય ને કે એમ્બ્યુલન્સ જયારે આવે. તમે જોઈ શકો કે રાસ્તા પર જયારે એમ્બ્યુલન્સ આવે તો કેટલાક લોકો અ પોતાના જે ગાડી હોય ને એને સાઈડમાં નથી લે. ને એ પણ ઉભા રહે ને એમ્બ્યુલન્સ પણ ઉભા રહે તો પછી એમાં જે વ્યક તી હોય. તમે એવું સમજો કે એમાં જે એક એક વ્યક્તિ છે એ ગંભીર રૂપ થી ઘાયલ છે. તો તમે પેલા એને જવા દો જેમ કે ટ્રાફિક તો બધામાં છે જ. એ નથી કે નથી છે પરંતુ જે, ઇન્સાન થોડુંક જેને વધારે જરૂરત છે તમે એ ટ્રાફિક થોડુંક ખાલી કરીને એને જવા દો એમ મને તો એમ લાગે કે ટ્રાફિક નો પણ નિયમ એવું હોવું જોઈએ. જેના કારણે કોઈને પણ દિકકત ના હોય. જેમ કે સ્કૂલ ના બાળકો હોય કે એમ્બ્યુલન્સ હોય. કે પછી કોઈ પણ એવું વસ્તુ તો તમને શું લાગે છે?
હા બિલકુલ બિલકુલ એટલે બધી વસ્તુ નો નિયમ નો પાલન કરવું જરૂરી છે એટલે પાછા આ એક નવા ટોપિક સાથે મળીશું બરાબર.
હા